હા, જય શ્રી કૃષ્ણ કેમ છો.
હા, જય શ્રી કૃષ્ણ બસ મસ્ત તમે
હા, બસ મજામાં તો આજનો ટોપિક છે. વરસાદ વરસાદ બાબતે એમ
હા આ.
આપડે આજે વરસાદ, એટલે કુદરતની આમ કેવાય ને ગોડ ગિફ્ટ છે, આ તો એના વિષય ઈ વિષ ય ઉપર આપડે આપડા થોડા હુ, મારા વિચારો રજૂ કરવા આયવી છુ.
હા, ચાલશે બોલો
હા, તો કુદરતે આપણને અનેક સુંદર અ સુંદર ગી ફ્ટ આપી છે, સુ સુ સૂર્ય ચંદ્ર નદીઓ પર્વતો વૃક્ષ ઓ અને ઋતુઓ પરંતુ, આ બધામાં વરસાદનુ સ્થાન ખુબ જ વિ શેષ છે. કારણ કે વરસાદ વિના પૃથ્વી પર જીવનની કલ્પના પણ આપડે કરી શકતા નથી, એમ પાણી, હા પાણી એ જીવનનું મૂળ છે, અને વરસાદ એ પાણીની સૌથી મોટી કુદરતી સ્ત્રોત છે.
એટલે પાણી આપડા અ માટે તો બોવ આપડા જીવન, માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે.
હા, પણ કેવું થાય છે. ક્યારેક આપને વરસાદ નો નુકસાન પણ થાય છેને. બહ રસ્તામાં પાણી ભરાઈ જાય છે.
હા, એટલે આપડે સૌ જાણીએ છીએ કે પૃથ્વીનો મોટો ભાગ પાણી થી જ તે ઘેરાયેલો છે, પરંતુ પીવા યોગ્ય સોરી પરંતુ પીવા યોગ્ય મીઠું પાણી ખુબ જ ઓછું છે, એમ પાણી છે, પણ અ મીઠ ઠુ પાણી આપડા આમ કેવાય ને ધરતી ઉપર બહુ ઓછું છે, એમ.
ઓછું છે.
હા એટલે એટલે આ મીઠુ, પાણી આપણને વરસાદ દ્વારા જ મળે છે એમ તેથી વરસાદ ને જીવનદાતા પણ આપણેે કે કહી, શકીએ છીએ એમ.
હા કહી શકે છે, કેવું એક ખેતી માટે તો વરસાદ બહુ જરૂરી છે.
હા, આ અ વરસાદનુ મહત્ ત્વ તો શું છે, એક તો હા હવે હમણાં તમે વાત કરી ઈ કે ખેતી માં ભા, ભારત એક હા, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. એમ આપડા દેશમાં લાખ ખો ખેડૂતો ખેતી માટે વરસાદ પર વરસાદ પર આધાર રાખે છે, એમ જો સમયસર અને પૂરતો વરસાદ પડે તો પાક સારો થાય અને અનાજ નું ઉત્પાદન પણ વધે. હા, અને ખેડૂતોને પણ સારી આવક મળે છે, એનાથી એટલે ખેડૂતોનુ, તો જીવન હા, ખેડૂતોનું તો જીવન વરસાદ માં જ તે છે. અ જો વરસાદ ઓછો, પડે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાય એ છે. પાક સુકાઈ જાય છે, પાણીની અછત થાય છે અને ખેડૂતોને ભારે નુકસાન પણ સહન કરવું પડે છે.
હા, બઉ નુકસાન સહન કરવું પડે છે. કે ટાઈમ પર પા વરસાદ આવે તો તેને પણ લાભદાયક છે.
માટે વરસાદ નું મહત્વ ઈ છે, કે વરસાદના કારણે વૃક્ષો એકદમ લીલા છમ થઈ જાય છે. હમણાં તો બધે વરસાદ પડ્યો તો તમે જોઈ શકો છો કે આપડે બહાર જાઈએ તો બ ધૂ એકદમ ગ્રીન, ગ્રીન આપને લાગે ઝાડવા ને બધું એકદમ આમ ફ્રેશ ફ્રેશ થઈ ગ્યુ હોય, નાઈ ધોઈ ને એવું આપણને લાગે
ખરોખર વરસાદ જીવનને તાજગી ખુશી આપે છે.
હા, જંગલો ફરી આમ જીવંત બની જાય છે પછી પક્ષીઓ અને પ્રાણીઓને પણ પીવાનું પાણી મળી જાય છે. નદીઓમાં પણ પાણી હ, પેલા તો અ એટલી ગરમી પયડી હવે હમણાં ત્રણ ચાર વરસથી તો ગરમી એટલી બધી પડે છે, તે નદીઓને બધું સુકાઈ જાય છે.
સુખ, હ શુંકાઈ હ બધું આપણને જ પર્યાવરણમા નુકસાન કરે છેને
હા, એટલે પછી આ વરસાદ આવે એટલે ઈ નદીઓ બધી ભરાઈ જાય છે.
હા. વરસાદના ઋતુમાં તો સ્વાસ્થ્ય ની કાળજી લેવી બહ જરૂરી છે.
હા, જો વરસાદ ન પડે તો સમગ્ર પર્યાવરણનુ સંતુલન, પણ બગડી શકે
હા, બગડી શકે છે આ તો જ મે રોજ, બગાવુ જોએ
હા, આપડે બધા ને કેવું જોઈએ કે પા પાણી ઇમ્પોર્ટન્ટ છે, અને એની બચત બચત, કરતા પણ શીખો હા, વરસાદ માત્ર ખેતી માટે જ નથી ને પરંતુ આપડા રોજિંદાના જીવન, માટે પણ ખૂબજ જરૂરી છે. ઘણા શહેરોમાં તો પીવાનું પાણી પણ વરસાદના, પાણી થી ભ ભરાતા ડેમો માંથી જ મળે છે. ઘણા ઉદ્યોગો પણ પાણી પર આધાર રાખે છે, એમ
હમ, સવચ્છ પાણી. પીવુ, અને સ્વચ્છતા જાળવાની ખૂબ જરૂરી છે.
હા. વરસાદ ના ગેરફાયદા, પણ છે. જેના, હા જે, ગમે એ વસ્તુ ના ફાયદા બી હોય અને ગેરફાયદા બી હોય, તો એમ અત્યાર સુધી આ જે આપડે કીધું એ બધું ફાયદામાં હતુ, એમ. હવે, ગેરફાયદા હું તમને કઉ તો વરસાદ જેટલો જરૂરી છે, તેટલો કેટલીક મુશ્કેલો, પણ આપ લાવે છે, હા જો ખુબ વધારે વરસાદ પડે તો પૂર આવી શકે છે, પછી ઘરોમાં, પાણી ભરાઈ જાય. છે. રસ્તાઓ હા રસ્તાઓ પણ તૂટી જાય છે.
હા, ગામડામા ના જોવાના મળ્યો સિટીમાં બવ જોવાના જોએ દુકાનોમાં ઘરમાં રસ્તા તો પૂર જામ થઇ જાય છે. પાણીના એટલે સ્કૂલ બંધ રે છ, હા ટ્રોફિક, જામ્પ
ખેડૂતોનો પાકમા પણ નુકસાન થાય છે.
એટલે કેટલાક વિસ્તારોમાં લોકોનુ, જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે.
હ, મને તો વરસાદનુ ઋતુ તો બો ગમે છે. ઠંડો પવન લા ગે.
હા. એમ એમ વરસાદ, આપડી માટે સારો જ છે. પણ કેવાય ને કે બધાઈ, બધાઈ વસ્તુ બધી વસ્તુ ના ફાયદા પણ હોય, અને ગેરફાયદા પણ હોય.
આજે, તો યુંજ થઈ છે. બટું વાદળું ભરાઈ ગયું છે આ વરસાદ પડવાની તો શક્યતા લાગે છે, બહુ દિવસ થ્યાં એવું જ થાય છે. પણ વરસાદ, તો કાંઈ આવતો નહી
હા, અમારા અમારા ગામમાં તો વરસાદ પડ્યો બે બે દિવસ થી
એવું અ્યાં તો વરસાદ જ નહી, આવ્યો
હા, અહિંયા વરસાદ આવ્યો એટલે બધું લીલું છમ થઈ ગયું છે, અને એકદમ આમ ઠંડો પવન આવે છે અને આમ કેવાય ને કે, હજી બે-ત્રણ દિવસ પહેલા જ તે આપડે એટલી ગરમી પડતી તી કે આપડે એસી વગર રઈ નહતા હકતા. અને હવે આમ કેવાયને બધું વરસાદના કારણે ઠંડુ-ઠંડુ થઈ ગયું છે.
ઠંડુ-ઠંડુ થઈ ગયુ છે. એટલી ગરમી લાગતી તી તો તો વાદળું છવાથી તો થોડું ઠંડુ-ઠંડુ પવન લાગે છે.
હા, જો આપડે-આપડે શું કરી શકીએ? એમ. વર્ષ સારુ, કુદરતની વરસાદ તો ગોડ ગિફ્ટ જ છે. તેથી તેનું પાણી આપડે બચાવવું આપડી ફરજ છે. આપડે વરસાદી વરસાદીનું જે પાણીનો સમ અ સંગ્રહ કરવો જોઈએ. અને જેને રેન વોટર હાર્વેસ્ટ ટિંગ કહેવાય છે એમ.
હન, આ તો જો વરસાદ ન આવે તો આપણે પીવાના પાણી ની કમતરતા આવે ના ગમ ગમે તો એવું થાય છે, બધી રીતે નુકસાન કરે પીવા ના પાણીની પ્રોબ્લેમ આવે તો બઉ ન નુકસાન થાય એના તો બહુ લોકો તો દૂર દૂર જાય છે, પાણી લેવાને
હા, વધુ પછી, વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ આપડે પાણી, નો બગાડ ન કરવો જોઈએ, નદીઓ અને તળાવોને સ્વચ્છ રાખવા જોઈએ પ્લાસ્ટિકો નો, ઓછો ઉપયોગ કરવો જોઈએ
હા, આ તો ખરી વાત કીધી છે.
હા, અને પર્યાવરણનને પણ આપણે સ્વચ્છ રાખવું જોઈએ
આમ કેવાય, ને વરસાદ આપણે અ શું આપણે વરસાદ આપણે શુ શીખવાડે છે એમ તો વરસાદ આપ અને જીવનનો એક સુંદર પાઠ પણ શીખા શીખડાવે છે કે જે રીતે વરસાદ કોઈ હા, જે રીતે વરસાદ કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેક પર વરસે છે, તેવી જ રીતે આપડે પણ દરેક સાથે પ્રેમ દયા અને સમાનતાનો વ્યવહાર પણ કરવો જોઈએ.
હા, જોઓ ને આમ વરસાદ આવે ને તો ભજીયા, ચા પીવાની તો અલગ જ મજા રે છે. તો વરસાદ આવે
હા, ભજીયા અને
હા, અચ્છા પપ પપના કપડા. એવું તો વરસાદમાં તો ખાવાની તો બઉ મજા આવે છે. એવું વરસાદ આવે ના તે બઉ રાહ જોય છે કે, તે વરસાદમાં અને એવું લાગે કે વરસાદમાં જ આછું લાગે તે ખાવાનું.
હા. વરસાદ પછી જેમ ધરતી ફરી હરિયાળી બની જાય છે તેમ મુશ્કેલ સમય પછી જીવનમાં પણ ખુશીઓ ફરી આવી શકે છે.
હા, લીલા છમ બની જાય છે.
પછી, પછી તે ખેડૂત તો માટે પણ આશીર્વાદ છે. પ્રકૃતિ માટે પણ નવજીવન છે. અને આપડા બધા માટે
હા, અમારા ઘરે તો બાલકો વરસાદમાં કાંગડીની હોળીઓ તરાવે છે.
હન.
હન, તે હોળી ના આવે કાંગળની તે તરાવે છે. હા, મારી ઘરે બાલકે તો છોકરાઓ. હન. પાણી આવી રસ તા ઉપર પણ જેસ પાણી ભરાઈ જાય છે ને, તલાવ જેવું તેનમ એવુ કાગજની હોળી જેવુ બનાવે છે, છોકરાઓ.
હા, બાળકો-બાળકો જયારે વરસાદમાં નાતા હોય ત્યારે પણ ઈ દ્રશ્ય પણ કટ સુંદર હોય છે. હા અંતમાં તો હું આટલું જ કહીશ કે વરસાદ માત્ર પાણીના ટીપા નથી પરંતુ જીવન આશા સમ્ સમૃદ્ધિ અને ખુશી નુ પ્રતિક છે.
હા હ હા તે છેજ
ચાલો મને તમારી સાથે વાત કરવામાં મજા આવી. વી મને આમ બધું તમને ઇન્ફોર્મેશન દેવામાં પણ મજા આવી, હા તો હવે આપડે બીજા કોક દિવસે બીજા ટોપિક ઉપર વાત કરશું ઓ
ઓકે ચાલશે.
જય શ્રી કૃષ્ણ બાય
બાય.